મારી સાથે વાત કરવા માંગુ છું આપડી ગુજરાત ની શાન ગુજરાતની વાનગી અ ગુજરાતની અ ઘણા લોકો કેહેતા છે કે ગુજરાતનું ખાવાનું ગુજરાતી લોકો ઘણા મીઠા હોય છે અને તેમનું ખાવાનું બી ઘણું મીઠું. વાત સાચી જ છે તેમની કે ગુજરાતી લોકો મીઠા પણ હોય છે અનેને તેમની વાત બી મીઠી હોય છે અને તેમની જે વાનગી હોય છે તે બી મીઠી હોય છે અ હમણાં તો ગરમીની સિઝન આવી ગઈ છે ગરમી ચાલુ. થય ગયે છે તો ગુજરાતી લોકો તો રસ બહુ ખાતા હોય છે અને અમારા ઘરે તો રસ મિક્સરમાં નથી બનતો ઘરનાથી ગાળીને અમારા ઘરમાં તો બનાવવામાં આવતો હોય છે અને તેમની સાથે અ. અમે ઢોકળા ખાતા હોય છે ઢોકળા બી અમે ઘરે બનાવીએ છીએ અ ગુજરાતી વાનગી વિશે જેટલું બોલું તેટલું ઓછું છે કારણ કે ગુજરાતી બધા જ્યાં જ્યાં ગુજરાત જતા બધા પોતપોતાના ટેસ્ટ છે પોતપોતાની વાનગી. છે અ બધી જગ્યાએ ખાવાનું અ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈ અલગ અલગ અલગ પ્રકારનું હોય છે જેમ કે આપડ સૌરાષ્ટ્રમાં જોઈએ તો ત્યાં ખાવાનામાં અ ભાજી કોન કરીને એક વાનગી છે તે મળે છે પકવાન મળે છે દાલ પુરી મળે છે ઘૂઘરા મળે છે તમે સુરતની બાજુ આવશો ગુજરાતમાં તો તમને ઊંધિયું દાલ કઢી અ પકોડા ગુજરા સુરતની ફેમસ ખઉસા જે હમણાં ખુબ જ પ્રચલિત છે તે મળશે તો વલસાડ બાજુ આવશે તો તમને ખમણ ઈન્દરાા અ ખમણી પછી રસ પુરી ઊંધિયું જામનગરમાં જોશો તો અલગ પ્રકારનું મળશે પરંતુ ગુજરાતનું જે ખાવાનું છે તે એકદમ સ્વાદિષ્ટ ચટપટું હોય છે અને થોડુંક એનું એક મીઠું તો હોય જ છે તો મારું તો આ માનવું છે મને તમારા વિશે બી તમારા ઘરમાં કેવી ગુજરાતી વાનગી બનતી હોય છે તેના વિશે જણાવશો.
અમારા ઘરે જ્યારે બી અ ઉનાળાની સિઝન આવે ત્યારે દર વખતે કેરીને રસ બનાવવામાં આવે છે તે બી ગનાથી બનાવ ગનાથી કાઢવામાં આવે છે અને જ્યારે બી રોજ અમે કેરીજ ખાતા હોય છે કારણ કે કેરીની સિઝનમાં તો કેરી ખાવી જ પડે અને. અને જે આપડું ગુજરાત છે તેમાં મોસ્ટ ઓફ બધા જ ઘરમાં કેરીની સિઝનમાં બધા કેરી ને મતલબ અ કેરીને પકાવતા જ હોય છે જ્યાં બી તમે ઘરે જાશો ત્યાં કેરી તો મોસ્ટ ઓફ બધા ખાતા જ હોય છે કેરીનો રસ કેરી. થી બનેલી આમ પાપડ એ બી અમે ઘરે જ બનાવતા હોઈએ છીએ કેરીની સાથે અમે ઇદરા જે અમે બેટર બી ઘરે જ બનાવીએ છીએ પછી ખમણ બી અમે ઘરે જ બનાવીએ છીએ તેની સાથે મરચાં તળેલા તે બી મજા જ આવી જાય છે અને જે તમે કહ્યું કે ગુજરાતના લોકો મીઠા છે તેનું ખાવાનું બી મીઠું છે પણ અમુક જગ્યા તમે જાશો ત્યાં ખાવાનું એકદમ ચટપટું અને એકદમ તીખું બી મળે છે જે તમે એ સ્થળની તમે મુલાકાત લેશો એટલે તમને આપ આપોઆપ જ ખબર પડી જશે અને આપણું જે ગરબી ગુજરાત છે તે એમ જ પ્રચલિત નથી કારણ કે તેના ખાવાના પરથી બી પ્રચલિત છે અમુક વાર એના કપડાંના રીતે બી એ ખૂબ જ અ પ્રચલિત છે તમે શું કેવા માંગો આ વિષય પર.
તમાય વાત મને સાચી જ લાગી છે. તમે જે રીતના બોલા તે કે ગુજરાતનું અ જે ગરવી ગુજરાત છે. જે નામ તે અ એમ જ નથી પડ્યું એનું ખાવાનું બી સરસ છે એક કહાવત બી છે કે કાશીનું મરણ અને ગુજરાતનું જમ સુરતનું જમણ તો એમ જ કહાવત નથી પડી કે કાશીમાં મરણ હોવું જોઈએ અને સુરતનું જમણ હોવું જોઈએ એમ. કારણ કે સુરતનું જે ખાવાનું છે તે ગુજરાતમાં જ છે ને ગુજરાત ની જ વાનગી એ લોકો બનાવતા હોય છે. તો તેમનું જમણ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ હોય છે. અ ઘણા બધા લગ્ન પ્રસંગોમાં હવે ગુજરાતી વાનગીઓ પણ મુૂકવામાં આવી રહી છે. ગુજરાતની વાનગી બનાવવામાં આવી રહી છે. અ દેશ વિદેશમાં ગુજરાતની કડી જે મીઠી કડી ખૂબ જ પ્રચલિત છે દેશ વિદેશમાં ગુજરાતની કડી, અ ખમણ છે ઈન્દરા છે તેમની સાથે રસ છે જય્યારે પણ આપણે મુસાફરી કરતા હોય છે ત્યારે ગુજરાતના અ લોકો જે હોય છે તેમના ટિફિનમાં એક વસ્તુ તો હોય જ છે. એ છે થેપલા થેપલા હોય છે, બટાકાનું શાક હોય છે તો અમે તો જયારે બી મુસાફરી કરતા અ ત્યારે અમે થેપલા તો લઈ જ જતા હતા. તો તમે મુસાફરી વખતે ગુજરાતની કઈ વસ્તુ વાનગી બનાવીને લઈ જતા હતા?
અમે જ્યારે બી મુસાફરી કરવાના હોય છીએ ત્યારે અમે લાંબા ગાળા માટે થેપલા પછી ચવાનું ને અ સુરતના જે ફેમસ અ ચેવડો છે તે બી લઈ જતા હતા પછી અમે પાત્ર બી ઘર જે સવારમાં ફ્રેશ બનાવેલા હોય તે બી ડબ્બામાં ભરીને અમે એ બી લઈ જતા અને આખું ફેમિલી ખુશ થઈને એ જે નાસ્તો કરતા. અને સુ અમે કેટલીક વાર તો ઘારી બી લઇ જતા જે સુરતની ફેમસ છે મીઠાઈ છે જે ખુબ જ સુરત પ્રચલિત બી છે અને વ હાલ માં બી ખૂબ પ્રચલિત છે તે બી અમે ટિફીમાં ભરીને લઈ જતા કેટલીક વાર તો એવ અમે એવું બી થાય છે કે સ્કુ બી અમે જ્યારે બી ભૂખ લાગે ત્યારે ડબ્બામાં જે જલ્દી બની જાય જેમ કે ઠેપલા તે જ અમને ઘરેથી મોકલાવામાં આવતા ને થેપલાની સાથે અમે તેનું ફેમસ કેરીનું અઠાણું બી લઈ જતા હતા જે કેરીની સિઝનમાં ખૂબ જ મજા આવતી ખાવામાં અને જ્યારે બી કેરીની સિઝન આવવાની હોય ત્યારે અમે કેરીનો આખુ બોક્સ મંગાવ તા અને કેરીને છૂટી પાડતા. જે કેરી જલ્દી બગડી જાય તેનો પહલે રસ કાઢતા ને કેટલીક વાર તો એમાંથી આમ પાપડ બનાવતા પછી કે ચટની જે અ શિયાળામાં ખાવા માટે ખુબ જ ફાયદા કેહેવાય છે તે બી કરતાં. પછી કેટલીક વાર તો એવું બી થતું કે અ કેરી એટલી બધી હોય કે તેને મૂકવાની જગા બી ની રેતી. એવું બી થ થાય તમારી સાથે આવું થયું છે? કે તમે જયારે બી કેરી ને અલગ કરવા બેઠા હોય ત્યારે કેરી મૂકવાની જગા જ ની રે કારણ કે કેરી જ ઘરમાં વધારે હોય. થયું છે આવું કોઈ વાર?
હા, અમારી સાથે પણ એવું થયું છે. અ મેં તમને એક બીજી બી વાત જાણવા માંગુ કે ગુજરાતનું ખાવાનું જે મીઠું તો હોય છે, ચટપટું પણ હોય છે પરંતુ તેની સાથે સુપર હેલ્ધી બી હોય છે. આપણે શરીરને મજબૂત રાખે તેવા ફાઈબર વાળું હોય છે. જેમ કે તમે એક એક વાનગી લઈ લો ખમન. ખમનને તમે લેશો તો ખમણ જે છે તે ચણા લોટનો હોય છે. અને તેને થોડીક વાર માટે આઠી રાખે છે. તેનાથી એને ફૂલીને મોટા થઈ જાય છે અને તે તરેલા હોતા નથી તેને બાફીને બના વામા આવે છે. તેવી જ રીતે ઇન્દ્ડા ઇન્દડા ને લઈ લો તે બી અ બધી દાલ, ચોખાને મિક્સ બનાવીને બી કરી શકે છે. અ અ શાકભાજી વાલા બી કરી શકીએ છે અને તેમને બી આથીને એમ જ અ તે સ્ટીમ કરવામાં આવે છે, બાફીને ખાવામાં આવતો હોય છે. તરેલા પણ હોતા નથી તેના પર ન મરચું, મીઠું અ વધારે લાખવાની જરૂર બી હોતી નથી. એકદમ જ વ્યવસ્થિત રીતેને શાંતિથી આપણા શરીરને જેવી રીતના અ અ હેલ્ધ માટે હારું છે તેવું ખાવાનું બી ગુજરાતમાં મળી રહે છે. તેમજ મેં તમને એક બીજી આઈટમ જણાવું તો બીજી છે અ હાંડવો. હાંડવો એ ગુજરાતની હેલ્ધીમાં હેલ્ધી ડીશમાં આવે છે કે એને તરવાની જરૂર નથી એને અ સ્ટીમ કરવાની જરૂર નથી એને શેકવામાં આવે છે. બધી દાલ આવે છે તે બધી દાલને અ વાટીને તેને એક પેસ્ટ બનાવવામાં આવે છે. તેમાં થોડા ઘણા મસાલા લાખવામાં આવે છે બધી દાલ જે નાના બાળકો ની ખાતા હોય જે અ બાળકો બહારનું વધારે ખાતા હોય ચાઈનીઝ ફૂડ, પીઝા આઈટમ ખાતા હોય તો તેમને બી આ ભાવી જાય તેવું હોય છે. હાંડવો અમારા ઘરે તો હાંડવો બધાને જ ખુબ જ ભાવે છે. ગુજરાત ની ફેમસ ડીશ બી છે હાંડવો. તેમજ અ જે અ બધા દેશ વિદેશના જે લોકો હોય છે તે ગુજરાતમાં આવે છે, સુરતમાં આવે છે. સુરતની જે થાળી છે સ્પેશિયલ ગુજ રાતની, ઊંધિયું તેને ખાવા માટે ઘણા ઘણા લોકા આવતા હોય છે. હાઈવે પર કેટલી બધી લાઈન ભીડ હોય છે. એક ઊંધિયું ને ખાવા માટે જયારે સીઝન હોય ત્યારે ઊંધિયું માટે તેમજ ઉબાળિયું બી ગુજરાત ખુબ જ ફેમસ છે. માટલામાં મુક મૂકવામાં આવે છે. તેલ, ઘી કઈ નાખવામાં નથી આવતુ. બધી શાકભાજી લાખીને બનાવવામાં આવે છે. એકદમ તીખું, ચટપટું બનાવવામાં આવે છે. તો એવું નથી કે ગુજરાતમાં એકલું મીઠું જ ખાવાનું મળ છે, મીઠું બી મલે છે, હેલ્ધી બી મલે છે અને ચટપટું પણ અ અ મલે છે તો ગુજરાત બધું જ ખાવાનું અ માં આગળ છે. મીઠામાં પણ આગળ છે, ચટપતામાં બી આગળ છે, અ હેલ્ધીમાં બી આગળ છે નવી નવી પ્રકારની વાનગી બી ગુજરાતમાં ટ્રાય કરવામાં આવતી હોય છે. જેમ કે સેન્ડવીચ ઢોકલા તેમાં એક જે અ સ્ટીમ હોય છે તે એક જ સ્ટીમમાં પહેલા તે ખમણનો અ લેયર હોય છે, બીજામાં ઢોકળા, ઈદરા નો લેયર હોય છે. તો નવા પ્રકારની ડીશ આપને મલી સેન્ડવીચ ઢોકળા. અ તેવી જ રીતે તમે બીજી એક આઈટમ લઈ લો થેપલા. થેપલા, મેથી એ મેથી આપણા ઘૂંટણ માટે આપણા પગના સાંધા માટે ખૂબ જ ગુણકારી છે. અને તેના અહ ઘઉંના લોટમાં લાખીને તેના થેપલા બનાવી તે બી સુપર હેલ્ધી છે. તો મારું તેજ માનવું છે કે ગુજરાતનું ખાવાનું ના મીઠું છે, ના તીખું ખું છે, ના ચટપટું છે બધાનું મિશ્રણ છે. તમે ગુજરાતમાં મીઠું ખાવા માંગો મીઠું બી તમને અહ મલી જશે, હેલ્ધી બી મલી જશે, ચટપટું બી મલી જશે, અહ એના બાફેલું તમને જોઈએ તો બાફેલું બી મલી જશે, તો ગુજરાતનું ખાવાનું અહ મારા માટે તો અ. સૌથી વધારે બેસ્ટ છે. મને ગુજરાતું ખાવાનું એવું નથી કે વલસામાં જ ભાવે. સૌરાષ્ટ્રનું, જામનગરનું, રાજકોટનું બધા જિલ્લાનું ગુજરાતનું ખાવાનું એ લોકોનો ટેસ્ટ બી સારો છે. બધાની બનાવવાની પેટર્ન બી થોડી-થોડી અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ એ છેલ્લે ડીશ તો ગુજરાતની એકદમ ફેમસ એ લોકો બનાવી દેતા હોય છે. તો મને તો બધા જિલ્લાની ડીશ ભાવે છે. તમારું શું માનવું છે આ માટે?
મને બી ગુજરાતનું ખાવાનું ખુબ જ ભાવે છે. મારા ઘરમાં બી બધાને જ ગમે છે. કેટલીક વાર ગુજરાતની જે સ્ત્રી છે તેને આળસ આવતી હોય ખાવાની બનાવાની ત્યારે તે દાલ ઢોકરી બી બનાવે છે. તેમાં પ અહ મતલબ ગુજરાતની આખી થાલ ની બનાવા મલે. તેમાં દાલ તો કરી એકદમ આસાન છે. જ્યારે બી કંટાળ આવે ત્યારે એક કુકરમાં આપણે અહ દાલ અને જે રોટલીનું બનાવવાનું હોય તે એમ જ નાખી દેવાનું એનાથી આપણે જલ્દી બી બની જાય, ટાઈમની બી બચત થાય, અને કંટાળ બી નહીં આવે ને એકદમ મસ્ત અસ સ્વાદિષ્ટ ખાવાનું બી મલે ને તે પૌષ્ટિક બી ગણાય છે. અને આ આપ આ બાબત પર આપણે ઘણી આજે જે ચર્ચા કરી તેમાંથી આપને ખૂબ જ જાણવાનું મલ્યું. તમારા અને મારા અનુભવ વિશે તમે જે મને જણાવ્યું છે તે મને ખૂબ અહ ખુબ સંતોષ થઈ છું. ચાલો આભાર. હમ્મ.